કિસ નબર
જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે મજામાં છો ને
હા એકદમ મજામાં છે હું તમારી સાથે જે ફોન ની હાલમાં જે આધુનિક લેવડ દેવડ થઈ છે તેના વિશે વાત કરવા માંગુ છું તમારો કેવો અનુભવ છે એ બાબત અંગે
મારો ઓનલાયન વિશે તો એવું ઘણું બધું જ્ઞાન નથી તમારા પાસે કઈ જ્ઞાન હોય તો અમને જણાવો
અ અમારે પાસે તો શું છે જે ઓનલાઈન હાલમાં હમણાં ચાલુ થયુ છે અને પહેલા હુ હતું કે અમારે જે દુકાન છે કરાયના ની મેં તમને જણાવ્યું તેમ તો ત્યાં એવું કઈ હતું નહી કે એમ અમે કેશમાં જ લેવડ દેવડ કર્યા હતા અને અમારે ત્યાં અત્યારે ઉધારણોને ઘણા બધા પ્રોબ્લેમ રહેતો તો પણ હાલ માં અમને અમારી જે મીટિંગ ભરાઈ બધા વેપારીઓની તે વો જણવામાં આવ્યું કે તમારે અમને જે ઓનલાઈન સેવાઓ છે તેમાં ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ થઈ છે એ બાબત અંગે અમને થોડો માર્ગદર્શન આપ્યું અને અમને ગૂગલ પે ફોન પે અને આધુનિક પેમેન્ટ વિશે ઘણી બધી માહિતી સમજાવવામાં આવી અને તેવા એ અમે રસ લીધો અને અમને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું તમારે ત્યાં કેવું છે તમને એ બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે કે પછી તમને કોઈ શીખવા્યું છે કેવું છે
હા હમણાં મારા ભાઈએ મને શીખવ્યું કે આ ઓનલાઈન પેમેન્ટ એ એક નવી એવી સુવિધા આવી છે જેનાથી આપણે મોબાઈલમાં ખાતામાંથી જે પૈસા હોય તે સ્કેન કરીએ તો ડાયરેક સ્કેન કરીને પૈસા એના ખાતામાં જઈ શકે છે તે ઘણી એવી સુધા છે કારણ કે પહેલા તો પૈસાઆ કેસ જ લઈ જાવા પડતા ને એ ચોરાઈ જવાનું ને પૈસા કોઈ વખત નોટ આવે દેતા ફાટી જવાનો ડર રહેતો પણ હળવે આ ઓનલાઈન સુવિધા છે તેના દ્વારા આપણે માત્ર ખાલી આપણને ફોન જોઈએ ફોન તો હવાડે ઘણા બધા પાસે છે જ એટલે તો ફોન દ્વારા આપણે સ્કેન કરવાનું ને પૈસા પેમેન્ટ થાય જાય એ ઘણી એવી સારી સુ વિધા આવી છે તેનો અમે ઘણો એવો લાભ લઈ રહ્યા છો અને બીજી સુખ સુવિધા માટે જણાવ્યું કે તો તમારી જે દુકાન છે તેમ અમારે પણ મારા નલ્લાભાઈની એક દુકાન છે તેમાંજ એને કે ન દ્વારા ગૂગલ પે નું ચાલુ કરાવ્યું હતું તેથી તેના ખા ખાતમા જ હવડે પૈસા આવી જાય છે તેયા થી કોઈ દૂર દૂરના લોકો અમારા ઘર બાજુ ફરવા આવે દુકાનમાં આવે ત્યારે દરેક એ લોકોના સ્કેન કરીને પૈહા લખી દેતા પણ પહેલાં તો કેશ ને એવું બધા નહી રાખતા ત્યારે ખુબ જ એવી તકફીલીક ઉઠાવવા પડતી આવડે એવ ઘણી સારી છે આના વિશે બીજું તમારે શું કેવું છે
હા ભાઈ તમારી વાત તો એકદમ સાચી છે તમે તેમ જણાવ્યું બધી બાબત અમને સમજાય છે અમને સાચું પણ છે અમારે ત્યાં છે પહેલા પહેલા જે ઓનલાઈન પેમેન્ટ આવ્યું હતું ત્યારે અમે પણ ડરતા હતા કે આ કોઈ ફ્રોડ તો નથી ને સ્કેમ પણ નથી કારણ કે અમે એ બધી બાબત અંગે વંચિત હતા અમને એમ કવા એવું પણ હોય શકે અમે ત્યારે પણ એમ વિચાર્યું હતું કે અમે જે બેંકમાં જઈએ પૈસા ઉપાડવા માટે તો અમારે તો ઘણી બધી લાઈન માં ને એવું ઉભૂ રહેવું પડતું હતુંને તમે જે જણેવે એટલે કે અમને જે માર્ગદર્શન આપેલું ને અમે શીખ્યા કે ઓનલાઈન પેમેન્ટ શક્ય છે તો અમે તો પહેલા તો ડરી ગયા હતા કે આ એટલે અમે જો આટલા કા ખાઈને પૈસા પડી જ ને આ તો એક સ્કેન કરીને પૈસા એક ખાટા માટે બીજા ખાંામાં ટ્રાન્સફર થઈ જાય છે એ તો શું સાચું હશે એમ અમને ડર હતોું પરંતુ અમને માર્ગદર્શન મળ્યું અને અમે એના પર જે અમારા અધિકારી છે એ ખૂબ જ વિશ્વાસો છે એટલે અમે એમના પર વિશ્વાસ રાખીએ અને અમે ત્યાં પણ ફોન પે અને બધું ક્યુ આર ક્યુ આર કોડ લગાવ્યા દુકાન પર અને જે ગ્રાહકો એવા માટે આવ્યા તે લોકો પહેલા પહેલા તો એ લોકોને પણ ચિંતા થઈ હતી અને થોડી બધી મુસાફત પણ થઈ હતી પછી ચાલ્યા કર્યું અને હાલમાં અમે ખુબ જ સારા સરસ છે ને અમારી સાથે એક કેસ એવો બન્યો હતો કે તેમાં જે ગ્રાહક ના પૈસા હતા તે કપાઈ ગયા હતા અને હાલમાં તો અમે સારા છીએ કારણ કે એ લોકોને પૈસા પછી અમે ગમે તેમમ દેવડ દેવડ કરીને આપી દીધા હતા ને અમારા ખાટામાં આવી ગયા હતા તો અમારે શું કેવું આ બાબત અંગે?